હલો
હલો
હા શું કરો છે ક્રિષાબેન અવાજે આવે છે મારો
બસ આ જમી ને બેઠા હિચકે
એવું બરાબર અમે બસ આ જમીન પછી હા બસ જમી લીધું અને પછી મે ખુલાય બ આટા ને એવું મારીને પછી શાંતિથી ફ્વાન કરું મકો એમ એટલે એટલામ પછી તમાર મેસેજ તકુલા અત્યારે જ વાત કરી જ લઈ હવે એમ
હા
એટલે બોલો બસ કઈ નહી માગુ એટલે જ મેં વાત કરવા માટે ફોન કરે કે જો ને આજકાલનું બધું કેટલું બધું ભણતરની મહત્વ વધી ગયું છે કે જેટલી પહેલા તો કેવું કે જેમ કે અ દસ પાસ બાર પાસનું તો તો વેલ્યુ ગણાતી હતી પહેલાના જમાનામાં ત તો ડિગ્રી હારી લઈએ આપણે તો બેચલર ડિગ્રીનું કોઈ મહત્વ જ નહીં રહ્યું એવું મને લાગે છે
હા એજ ને અત્યારે તો પછી એજ્યુકેશન એ બહુ વધી ગયું છે
હમ સાચી વાત છે
હમણાં ન્યૂઝમાં આવ તો એક છોકરીએ એક એકવીસ ડિગ્રી એને મેળવી નાની ઉંમરમાં. વીસ વર્ષ.
હમ હમ હમ. સાચ. સાચી વાત છે અને. જેમ કે. અ મને એવું લાગે છે ન તઇ લગીન. કે બેચલર ડિગ્રી મેળવ્યા પછી જોકે એવું કે અમને એવું કેહેતા હતા કે એન્જિનિયરિંગની બહ જ મહત્વ એમ કે બહુ ઇમ્પોર્ટન્સ તમે આટલું પતાય દો પછી તમને એવી. સારી સારી ફિલ્ડમાં જોબ મળે પછી બેચલર પતી ગયું પછી એવું કે કે હવે માસ્ટર કરો ને તમને તો જ સારી જોબ મળે એમ. એટલે બેચલર ની તો કોઈ. એજ ના રહી મહત્વ જ ના. અને પછી માસ કર્યા પછી. પીએચડી કરો તો એથી વધારે સારું એમ તો પછી એવું થઈ જાય કે. કેટલું ભણ ભણ કરવાનું.
એજ ને આપડે એ તો ભણ્યા હોય બારમાં ધોરણથી બાર વર્ષ. પછી કોલેજમાં ત્રણ ચાર વર્ષ એના પછી માસ્ટર
એજ.
અડધી જીંદગી એમાં જ જતી રહે
એમા જ જતી રહે એટલું ભણવાનું ને પાછું કોમ્પિટિશનેય બહાર એટલું.
હા અત્યારે તો પેલું નીટ નું બધું. કેવું ચાલે.
કેવું ચાલે છે હ પેપર લીક થયા તા એમાં મને લાગે છે. તો લગી બધું ન્યુઝમાં આવેલું કે બધા એવું સરકાર પર બ્લેમ કર્યું તું સરકારને પર બધું નાખી દીધું તું કે એમ એ જવાબદાર છે પણ. સરકાર ન શું વાગે તો પછી પરીક્ષા કેન્દ્રમાં જેટલું કમ્પ્લેટ ના રહેે બધું કડકાઈ ના રહેે તો અહીંયા આગળ જ તો પછી એવું જ થાય ને.
એટલા જ ના અને પણ એ તો એના રૂલ્સ કેટલા બધા સ્ટક જે કે આપડે કઈ આમ કશું આમ તીખી મીઠી નીકળે તો એક્ઝામ ના આપ્પા દેને બે મિનિટેય મોડા પહોંચે પછી બંધ જાય
હ, મને ખબર છે ને મેં કુ જેડબલઈ આલેલી છે એમાં એવું કે આપડે જે એટલું એ ટાઈમ ટુ ટાઈમ પોકવાનું રેસીપ, બીસીપ બધું જ જોઈએ પછી આપડે જે જ્વેલરીસ પહેલી હોય બુટી, બુટી બધું જ કઢાઈ નાખે એકદમ સ્ટ્રીક એમ તો ઈવન બુટ્ટી પણ કાનમાં ની લતા તો પછી આવી કેમ ની આવી કેવી રીતના ભૂલ એમ નથી થઈ શકે આટલી મોટી ભૂલ
હા, એક ના
પણ શું કરીએ, હવે પણ મેં સમાચાર એ વખતે જોયા તાઅને કેટલાય લોકો ના પ્રશ્ન આવ હતા કે આના માટે સરકાર જવાબ દારા તે એવું બધું બધા કરતા હતા
હા, અને કેટલા બધા સુસાઈડ એ કર્યા ને એવું દ્વારા એલું બધું સ્કેમ થયો હતો
નીટ ની તો અલગ વાત પણ લોકો જણ એટલું બધું એમના પર ભણવાનું પ્રેશર વધી રહ્યું હોય ને એમ જે હોય ને આજકાલ ઉઠીને સુસાઈડ કરે સુસાઈડ કરે ખબર ને જેલમાંરેહેના વિદ્યાર્થી તેઓ વધારે આવું કરે છે
હા
એટલે
તે ભણવાનું તો બીજું બધું એ ઓપ્શન છે એ ભણવાથી થોડી બીજું કઈ આપડે
અને એવું ના હત ભગવાનને બધા નામ બધી સ્ કિલ તો નાખી જ હોય તો કોઈક ભણવાવામાં હોશિયાર ના હોય તો કોઈક રમત ગમતમાં હોશિયાર હોય તો એ ક્ષેત્રમાં એ આગળ વધી શકે ને પણ એવી રીતના હળ તો ના જ માનવું છેએ જોઈએ હું તો એવું માનુ
હા એજ ને
પણ આવી જ રીતના કોમ્પિટિશનનું જ છે આ બધું કે વધી રહ્યું છેને એટલે એક બીજાને દેખા દેખી પછી અમુક એવા હોય કે કોકના બોલ નાખવામાંય એમ નાથી તો પછી આવું એટલે એવો સામનો કરવાનું એમને શીખ અને એક વિદ્યાર્થી થઈ ને તો આવું નાજ ું જોઈ તો એું માનું અને મને એવું લાગે છે ને કે આના માટે તો એમના માતા પિતા વધારે જવાબદાર કેમકે એજમના છોકરાઓ જોડ બેન શાંતિ થી વાત ના કરે કોકી કના તમને શું મારા છોકરાને પ્રોબ્લેમ છે એવું જ ના જાણી શકે તો પછી આવું થાય જ ને એમ
હમ્મ અને અમુક છોકરા તો આખો આ દિવસમાં ભણ ભણ કરે પછી આ મગજ પર એ અસ
હમ્મ એ અસર આઈ અને કદાજ જો જ ચાલો એ સાચી વાત છે તમારી કે આખો દિવસ એણે કઈક અગિયાર બાર સાયન્સ લીધું હોય હવે પહેલેથી જ એવું હોય કે ભાઈ સાયન્સ એટલે હાર્ડ હાર્ડ. એમ તો હવે એ એટલું બધું એને મહેનત કરી હોય ને તો એને જેટલું જોઈએ એટલું પરિણામ ના મળે તો પછી ડિપ્રેશનમાં જતું
હા એટલે ને. એ જેમાં ઇન્ટરેસ્ટ હ એમાં એ સ્ટ્રીમ વાલાનું જતું રીહ્યા.
હાચી વાત છે. હમ્મ. અને જો ને આજકાલ તો અ આામ એવું કહી શકાય કે ટીચરોનું વધારે બધું માંગ છે કેમ કે ટ્યુશન ક્લાસીસ ને એવું બધું કે
હા બઉ ચાલ ટીચરોની તો બઉ હમ્મ કે કે કોઈ આમ જલ્દી તૈયાર નથી ટીચર બનવા માટે.
હમ્મ.
એ લોકો ને એવું કે ટીચર બનીશું તો આ થશે બધા આપડે ઉડાવશે ને આમ.
હમ્મ ઉડારે તો ઉડારે સાચી વાત પર પણ. પછી કોલેજ વાળા ને તો બોહ તકલીફ.
હા.
અને લાગે એવું અમુક તો, મને તો એવું લાગે કે કોલેજમાં એટલે સ્ટુડન્ટ એય બહું સારા નથી, એટ, અમુક હદે તો જો કોકો એમને મગજમાં ઘાલ દીધું કે કોઈ આ પી શિક્ષક આવા છે તો પછી બહુ હદે એમનું ખરાબ વસ્તુ કહે એમ.
હા એ તો છે, એટલે પછી લોકો આમ ટીચર જલ્દી નથી આમ બનતા.
પણ આમ જોવા જઈએ ને તો પહેલાનું ભણ તા ભણવાની રીત અને અતારની સરખાવવા જઈએે ને તો પહેલા તો ખાલી શાળા અને કોલેજમાં સારા સંસ્કાર આલે એવી પ્રવૃત્તિઓ બધી કરાવતા તા, અને અત્યાર તો તમે જોયું હોય મોટા ભાગની કોલેજ જો માં એ પાર્ટીઓ બાર્ટીઓ બધ દર હોય, ભણવા કરતા તો આવી બધી વધારે પ્રવૃતિઓ જોવા મળે. આ પારુલ યુનિવર્સિટીનું જ ઉદાહરણ લઈ લીએ ને, તો ભણ્યા કરતા તો એમની ઇવેન્ટો બધી બહુ જ બધી આવે હં, એમાં મો ટા-મોટા સેલિબ્રિટીન બોલાવે
હા, કોન્સર્ટ હા, કોન્સર્ટ એ હોય છે.
એવું બધું. તો એના લીધે કેવું કે જો હવે જો બધા છોકરાઓ કઈ એવા સરખા નહી હતા અમુક પૈસા વાળા હોય અમુક ના હોય તો પૈસા વાળા હ એ તો એમની રીતના બધું આયોજન કરી લે. એક અંદર જવાની કઈક એન્ટ્રી ફી ને એવું તો બધું હોય જ મારા ફતે જે સેલિબ્રિટીને બોલાવે એટલે અંદર એન્ટ્રી બે હજાર પંદરસો તો હોય કદાચ તો જે જેના મમ્મી પપ્પા એક તો પારોર કોલેજ એટલી મોઘી એની ફી વધારે તો ખાલી ભણવા માટે આવું બધું ના ખર્ચા કરી શકે એની બીજી બીજા કો આડકતરી રીતના કોઈ ખરાબ કામ કરીને પૈસા કમાય કે કોઈ બે નંબરનું કામ કરીને એવું પણ સ્ટુડન્ટ શીખે ખાલી કે કે એમ જવા માટે પછી હવે આવું બધા જ કરા આવી રીતના બધી ઇવેન્ટોમાં બધાને ભાગ લેતા હોય એટલે એમનું ભણવા પ્રત્યે તો ધ્યાન જતું જ રે બીજે જ જતું રે એના લીધે પછી બીજું નવું નવું શીખે ભણ ભણવાનું તો તઈ એક બાજુે રે એટલે નહી કતા કે જેનું નામ મો એના દર્શન ખોટા હોય ખાલી બધા બધા નઈ કેતા પારૂલ પારોલ પણ પારોલમાં આવું બધું જ ચાલે ભણ હમ
પછી એડવર્ટાઈઝમેન્ટ બી કેટલી બધી કરે કોલેજવાળા ન્યુઝમાં આવે ને પછી પેલા યુટ્યુબમાં એડવર્ટાઈઝ કરે.
સાચી વાત છે હમ
ચારુસત યુનિવર્સિટી જ હતા યુટ્યુબ જે ખોલે એવી એડવર્ટાઈઝ જાય ઇન્સ્ટામાં આવે
સાચી વાત છે ચારુસતનું બહુ અને પાછી હા કેવું કે ડિગ્રી બીગ ના ટાઈમે એ લોકોનું અંદર હોતું હશે કશું કે એના લીધે એમ કે એક્ઝામો જ એ લોકો એવી રીતના લે ને કેમ કે પોતાની જ યુનિવર્સિટી
હા અને એમાંરે પેલું ટેબ્લેટ વાળું કે ટેબ્લેટ મા એક્ઝામ નાનુ એવુ
એ એવું હોય છે એમ હમ બરાબર એજ નહ એટલે એમનાને એમના અંદર અંદર બધું સેટિંગ કરી દે એટલે સ્ટુડન્ટ જે મહેનત કરવા માંગતું હોય ને પછી એવ વિશ્વાસ છે જાય કે આપડું તો બધું છેલ્લેતા એ કામ થય જ જવાનું છે ને એમ
હા
એટલે પણ હવે જે ચાલે છે એને તો કોઈ બદલી નહી શકવાનું એના માટે પછી કરી શકાય કે આમ હ શું કેહેવાય કે સરકારે બધા કડક કાયદા કરવા જોઈએ જોકે એ તો કરે જ છે પણ એ લોકો છે ને કડક કાયદા કરતા ક્રાઈટેરિયા બધામાં વધારી દેશે કે આટલા ટકાથી ઉપરના લોકોને આ જોબ મળશે એવી રીતના બધામાં
હા અને એમની સામે એ કેવું કે પર્સન્ટેજ વાઇસ કે આટલા હોય તો એડમિશન
હા હા હા લું એડમિશન મળે અને પછી જોબ જોઈ નઈ મેન વાત કે જો મમ્મી પપ્પા અત્યારે તો ખાલી ભણતર જ કે ડિગ્રી જ એ તો અત્યારે તો તમાર સ્કીિલ કઈ છે એ જુવે છે પણ એવું નહી વિચારતા કે આપણેે જેટલા જ છોકઓ આપણા જ છોકરાઓને ટ્રેનિંગ આપીશું સારી તો એ આગળ વધ સ એવું નહી વિચારતા પછી એવું કે અહી અહી બધું પતાય ને બળ જતા ર બળ જતા રે પણ છોકરાઓ જાય જ ને પછી શું બીજે એમની જોડે ઓપ્શન રહે
હા.
પાર્ટ ટાાઈમ જોબ મળી મળીને કેટલાની મળવાની, પાંચ હજારની મળે કે દસ હજારની મળે તો તં તો છોકરું ભણે જોડે પણ પાર્ટ ટાાઈમ જોબ કરે તો એ બધાનો ખર્ચો ભણવાનો તો કાઢે જ ખર્ચો પણ એના ફેમિલીને પણ ઘણો સપોર્ટ કરે
હા.
એવું બધું છે પણ શું કરવાનું ચાલ્યા કરે. એટલે જ ચલો મળીએ પછી. હા ચાલ.